બહ હલો.
હા, અવાજ આવે છે.
હા, અવાજ આવે છે આવે છે, અવાજ મારો અવાજ આવે છે.
યસ
ઓકે ઓકે હવે આજે મારે ચર્ચા કરી હતી આપણે અત્યારે જે આ ગાલપણ આઈપીએલ ક્રિકેટનું જે ચાલી રહ્યું છે. તો અ તત કાલે તો કદાચ પછી અ ઓ મને મારા દિવસો યાદ આવે કે અ નાઇન્ટીન તને કહું ને લગભગ નાઈન્ટીન એઈટી થ્રીથી મને અ ક્રિકેટમાં હું પોતે અમ્પાયરિંગ એ બધું કરતો મુંબઈમાં હતો ત્યારે અને વાનખેડે સ્ટેડિયમ બ્રમોલ સ્ટેડિયમ પર અમે લોકો મેચ જોવા જતા અને એ એક ટેસ્ટ મેચ જોવા જતા હતા તો તારે કહો ને ભાઈ કે એ જે ભલે જે એ દિવસો જે યાદ આવે છે એ જે ક્રિકેટ હું જે જોયું છે અને અત્યારું આ જે આઈપીએલ જોવું છે તો તો માની છે દોસ્ત હવે તો ભાઈ આઈપીએલ હવે લોકો ઘરમાં જોતા જ નથી બંધ જ કરી દીધું ટોટલી કે એમ લાગે છે કે આ ખાલી મની મેકિંગ ગેમ છે બીજું કાઈ જ નથી કોઈ આઈ ડોન્ટ નો લોકો ગાદાની જેમ જોવા જાય છે ભલે ક્રિકેટરો કરોડો રૂપિયા કપાય છે અમ્પાયરો પણ સારું કપાય છે પણ અ ખબર ની ક્રિકેટ મને એવું લાગે છે કે આવા ક્રિકેટ ખલાસ થતું જાય છે તમને શું લાગે છે આ વાત પર પહેલા
મારો મારો બી આમાં એ જ વિચાર છે કે આ લોકોએ ક્રિકેટને એક સ્પોર્ટની તરીકે હવે નથી રાખ્યું હવે આને બિઝનેસ બનાવી દીધું છે. કારણ કે જયારે આઈપીએલ દર વર્ષે એ લોકોને ખબર છે કે આઈપીએલ કરવાની છે. એટલે એ લોકો ટી ટ્વેન્ટીને એટલું બધું પુશ કરે છે કેમ કે જલ્દી ત્રણ કલાકમાં ખતમ થઈ જાય યુઝરનું અટેન્શન સ્પેન બી ઓછું છે એ લોકોને ખબર છે અને બધું એજ કે પીચ બી છે તે બધી બેટિંગ પીચસ બને કે વધારે રન થાય એટલે એન્ટરમેન્ટ થાય એબી વરશીપ વધે એમ એટલે્ય વ્યુવર જેટલી વ્યુવરશીપ વધશે એટલા એ લોકોને વધારે કમાણી થશે એટલે બધું એ લોકોનું જે બી બીસીસીઆઈ આપડી ઓર્ગેનાઈઝેશન એ લોકો બું ટાર્ગેટ ટી ટવેનટી અને બિઝનેસ પર જ છે જેમ તમે કીધું કે તમારા ટાઈમમાં તો તમે અમ્પાયરિંગની કરતા ને બધી ટેસ્ટ મેચિસને બી કેટલું બધું થતું તો મને બી હમણાં એ જ યાદ આવે છે કે પહેલાં અમે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો એટલું ટેસ્ટ મેચ માટે તો એટલી એક્સાાઈટમેન્ટ રેતી હતી એસ્પેશિયલી જ્યારે આપણી ઓસ્ટ્રેલિયા જેવી સ્ટ્રોંગ ટીમ જારે મેચ હોય ત્યારે સવારે સાડા પાંચ વાગે ઉઠીને બધા મેચિસ જોતા હતા અને એમાં શું આનંદ આવતો હતો પણ હવે આઈપીએલ છે તે મસ્ત અમણા સાંજના ટાઈમે આવે છે આપડા અનુકૂળ તો બી જોવાની ઈચ્છા નથી થતી જયારે પેલી મેચ સવારે પાંચ વાગે ઉઠીને બી આપણે જોતા હતા.
સાચી વાત છે બહુ સાચી વાત છે અ આવી રીત તે અત્યારે હું જસ્ટ આજે જો હું જોતો હતો ઓનલાઈનમાં અને મેં જોયું કે અ પાકિસ્તાન અને બાંગ્લાદેશની બે દિવસની અ ટુ ડે આ રે અ ટુ સિરીઝ ટેસ્ટ મેચ રમાડી હમણાં જેમાં બાંગ્લાદેશે ટુ ડીલ જીત્યા તો એમાં મેં જોયું કે ત્યાં જે હું જોતો હતો કે જે પ્રેશપનો જે આનંદ હતો કે આખું બાંગ્લાદેશ મેચ જોવા આવે એમ ક તો ચાલે સાહેબ અને ઘણા લોકોની હાજરી પણ હતી એટલે જેને કે કે હજી પણ લોકો એવા છે કે જે લોકો ફાયદે ટેસ્ટમેચને પ્રિફર કરે છે અને જોવા પણ માગે છે પણ આ શું છે કે આપડે અહિયા કેવું થઈ ગયું છે ઇન્ડિયામાં મને એવું લાગે છે કે વધારે પડતું જે તમે વાત કરી કે વર્સલાઇઝેશનને લીધે પૈસા કમાવાના લીધે સાહેબ હવે ખાલી ઓનલી બલી અને એન્ટરટેમેન્ટ વિથ બલી જે કે અને અ મોટા લોકોના પૈસા બ્લેક ના વાઈટ થઈ જાય આ બધું જે ચક્કર ચાલે છે અને આની લીધે સાહેબ શું છે કે ખરેખર જે ખરેખર જે ખેલ દિલ્હીથી જે આપણા જે જૂના ક્રિકેટરો જે હતા આપણે એટી થ્રીના વર્લ્ડ કપની વાત કરીએ અને એના પરછથી એટી થ્રીનું વર્લ્ડ કપનું પિક્ચર પણ આવી ગયું કે જેમાં કપિલદેવ સાહેબને બધા સારા સારા પ્લેયરો મોહેન્દ્ર અમરનાથ એટલે આ બધા સુનીલ દાવસ્કર છે પછી બીજા બધા પ્લેયરો બિલ્લી છે યશવાલ યાદવ છે આ બધા જે ખેલાડી થઈ ગયા યશવંત શર્માને બધા એની મજા જ અલગ હતી ભાઈ અને ત્યારે જે ધરકપ વેસ્ટ ઇન્ડિઝના બોલરો જે હતા જેને આપણે હરાવીને આપણે વર્લ્ડ કપ જીતેલા અને મને યાદ છે કે ઓગણીસો ત્ર્યાસીમા તરત જ વર્લ્ડ કપ જીત્યા પછી એ લોકોએ આપણે અહીંયા અ ફાઇ અ મારા ખયાલથી ફાઇ અ હા પાંચ પાંચ ટેસ્ટ મેચ હતી અને મારાતી પાંચ વન ડે હતી આપણને બહુ મારેલા સાહેબ વેસ્ટ ઇન્ડિઝ આવી જાય પણ ખરેખર ત્યારે એવું તમને કહું ને કે એટલી જુવાની મજા આવી જે હવે નથી મજા આવતી તમારો શું અનુભવ છે આ બાબતમાં
બરાબર કીધું તમે હમણાં જે એમ કીધું કે અ વર્લ્ડ કપ પછી પાંચ મેચની સિરીઝ રમાય ટેસ્ટ મેચની તેવું એ મન તોવ હવે બો દુ થઈ છે કે તમે લોકો એ તો બહુ ગોલ્ડન પીરિયડ એન જોય કાઢ્યો છે ક્રિકેટ નો ત્યારે બધી કેવી પાંચ પાંચ બેટ એ લાંબી લાંબી સીરીઝ રમાતી અને ત્યારે એ રિયલ ક્રિકેટ હતું કે પ્લેયર્સની સ્કીલ્સ રિયલમાં ટેસ્ટ હતી તમે ઇંગ્લેન્ડમાં જાવઓ અલગ કંડિશન્સ હોય ઓસ્ટ્રેલિયામાં અલગ કંડિશન્સ આફ્રિકામાં અલગ કંડિશન્સ આપે ઇન્ડિયામાં અલગ કંડીિશનસ જ્યાં અરે જે જોવાની મજા મજા આવતી કે સચિન તેંડુલકર છે. આટલો આપે જેને વર્લ્ડ નો બેસ્ટ બેટ્સમેન ગણીએ તે આવી રીતે અલગ અલગ કંડિશનમાં કઈ રીતે રમશે પણ હ હવે હું એવું જોવા જાઉં તો એવું કંઈ મળે જ નહી કારણ કે હવે નોટિસ કર્યું હશે છે પેલાની જેમ હવે ફાઇ મેચ ટેસ્ટ સિરીઝ બંધ જેવી જ થઈ ગઈ છે બહુ ઓછી રમાય છે વધારે વધારે બે કે ત્રણ ટેસ્ટ મેચિસ હોય છે ને એ લોકો બધા જ દરેક સિરીઝમાં પાંચ પાંચ ટી ટ્વેન્ટી રાખે છે અને ટેસ્ટ મેચ એકદમ ઓછી કરી દધી છે એટલે આપડે તો આઈપીએલમાં બી આટલી છે તે સાઈટ સિતેર ટી ટ્વેન્ટી મેચિસ જોવાની પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બી બધી ટી ટ્વેન્ટી જોવાની પછી આ બાયલેટર સિરીઝ થાય એમાં પાછી પાંચ પાંચ ટી ટ્વેન્ટી જોવાની તો ટેસ્ટ ક્યારે જોવી એટલે આમાં રિયલ ક્રિકેટ તો અવે જોવાનું બંધ થઈ ગયું કારણ કે ટી ટ્વેન્ટીમાં એ લોકો